આમાં.
હા હું તો. મજામાં છું તમે કેમ છો.
અવે બધા મજામાં છે પણ આજકાલ હું આ ડિજિટલ પેમેન્ટ વાળી બધી સુવિધાઓ આવી છે ને માર્કેટમાં તો તે બાબતે હું ઘરના બધા જ લોકોને સમજાવ્યા કરું છું શું તમે પણ આ ડિજિટલ પેમેન્ટ વિશે થોડું જાણો છો.
હા હું પણ હમણાં ડિજિટલ પેમેન્ટ વિશે જાણી્યો છ કે કે કે હું કે અમારે છૂટક વેપારી છું કેમ કે કરિયાણાની દુકાન ચાલે અને જાત જાતનું અન્ય વસ્તુ ચાલે તેથી લોકો ઘણા બ હોય છે. ટ અને ન પણ રેતા હોય તેથી ગ્રાહક ને મગજ મારી પડે અમને મગજ મારી પડે અને તેના લીધે અમે પણ આ લોકોને કીધું કે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારું છે. કેમ કે તેના લીધે આપણે સોટા સોઢવા પડતા નથી અને આપણે પણઈ લિધા. છે તેના લીધે આપણે ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ ઉપયોગી બને છે.
હા એ વાત તો મારી એકદમ સાચી છે જેથી કરીને હું પણ મારા ઘરના બધા જ લોકોને સમજાવ્યું છે કે ઓનલાઈન પેમેન્ટમાં હું કે એ વસ્તુ સારું પડે છે કે આપણે ચોરી પણ થતી નથી અને જય્યારે પણ આપણે નાણાં જોઈએ છે ત્યારે એકદમ સારી રીતે આપને નાણાં યુઝ કરી શકીએીએ. અને યોગ્ય રીતે આપણે ઉપયોગ કરી શકીએી કારણ કે ઓનલાઈન પેમેન્ટમાં નાણાં ખોવાઈ જવાનો ફાટી જવાનો અને કોઈ પણ વ્યક્તિ. ચોરી જવાનો ભય ઓછો થઇ જાય છે. જેથી કરીને હું ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરું છું અને, મારા ઘરના બધા જ લોકોને ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવા માટે ખુબ જ પ્રેરિત કરું છું, મેં તો મારા દાદાજી ને પણ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છે અને, પહેલા પહેલા તો શું હતું કે મારા દાદાજી, ઓનલાઈન પેમેન્ટ વિશે માનતા જ ન હતા કે એવું તો કોઈ વસ્તુ હોઈ શકે કે ભાઈ આપણે બટન દબાવએ અને પૈસા ટ્રાન્સફર થઈ જાય, પણ તેમણે જયારે જાણ્યું કે ઓનલાઈન પેમેન્ટમાંથી આપણે એવી રીતના બેંકમાંથી ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરી શકીએ છે, તો તે એકદમ અચક્કા રહી ગયા અને તેઓને આ વાત ખુબ જ અલગ લાગી, અને તેઓને પણ ખુબ જ સારી લાગી કે આપણેે ઘર બેઠા બધી વસ્તુ સારી રીતના, ટ્રાન્સફર પૈસા કરી શકીએ છીએ અને ખુબ જ સારી રીતના ઉપયોગ કરી શકીએ છીએ, જો આપણેે આ બધી વસ્તુ ધ્યાન રાખીશું તો ખુબ જ સારી રીતના આપણે બધું, ટ્રાન્સફર કરી શકીશું એવું મને લાગે છે.
હા તમારી વાત સાચી છે કે ઘરના બધા, વૃદ્ધોને તે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સારી રીતના સારી બને છે જેના લીધેને, લાઈનમાં ઉભરાવા પડ નથી અને ટાપતાડ માં ઉભરેું ઉભરેવું પડતું નથી, અને આખો એક દિવસ બગડતો નથી, કેસ લ આવું એ ખૂબ સારું કેહેવાય છે.
હા તમારી વાત એકદમ સારી છે અને, આ વાત એકદમ સાચી વાત લાગે છે કારણ કે ઓનલાઈન પેમેન્ટમાં આપણને કેટલાક જગ્યા થી સારી રીતના પૈસા મળી રહે છે, ના પણ આપણે ચાલતું જવું પડે ના આપણે સમય સકીનો બચાવ આપણે સારી રીતના કરી શકીએ અને, જો કોઈ વ્યક્તિને ચલાતું ન એવું ના હોય તો તેઓને તો ખૂબ જ સારું પડે કારણ કે, બેગ સુધી તેઓને ચાલતા ન જવું પડે, અને ઘરથી જ બધા પૈસા ટ્રાન્સફર થઈ જાય જેથી, ખૂબ જ સારી સુવિધા મળી રહે એવું મને લાગે છે જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ એક વરદાન થી ઓછું નથી ઓનલાઈન પેમેન્ટ થી આપણે ડાયરેક્ટ બેંકમાંથી નાણાં ટ્રાન્સફર કરી શકીએ છીએ, અને જે પીન મારવાની હોય છે તે પીન વગર આપણે પૈસા કાઢી શકતા નથી જેથી કરી ના કોઈ પણ ચોર પણ, આપણા પરથી જો આપડા પૈસા ચોરવા માંગે તો પણ ન ચોરી શકીએ કારણ કે જ્યાં સુધી આપડણે, પીન ન મારીએ ને ત્યાં સુધી પૈસા નીકળતા જ નથી, એટલે જયારે એવ આપો ફોન પણ ચોરી થઈ જાય, તો પણ આપડી પીન જ્યાં સુધી એમને ખબર ના પડે તો ત્યાં સુધી પૈસા આપણે ચોરી જ નથી શકતા, તેથી આ વસ્તુ મને ખુબ જ સારી લાગી.
હા તમારી વાત ગ કે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સુરક્ષિત છે અને તે, ખુબ જ જરૂરી છે ઓનલાઈન પેમેન્ટ કરવામાં આપુ હો સારી ય ખારી હું વાતું્યાએ તર કરી દઉ છું જ્યારે પણ ખાતામાં નાના ન રહે તો હું કોઈના પા પણ ફોન કરું અને, તેઓ ટ્રાન્સફર કરી દે છે ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ સારી રીતના ઉપયોગ કરી શકાય છે, અને ખૂબ સારું રહે છે.
હા આ વાત તમારી એકદમ સાચી છે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ, સારી વસ્તુ છે અને ઓનલાઈન પેમેન્ટ થી આપણે એકદમ યોગ્ય રીતના ટ્રાન્સફર કરી શકીએ છીએ અને યોગ્ય રીતના પૈસાનો બચાવ પણ કરી શકીએ છીએ, પરંતુ ઓનલાઈન પેમેન્ટ એ બધી જ જગ્યાએ આપણે સારી રીતનો ઉપયોગ કરી શકીએ એવું પણ ના બ કારણ કે જયારે અમે ડુંગર વિસ્તારમાં ફરવા ગયા હતા ને તો, ત્યારે ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ ખુબ જ ઓછો થતો હતો, એક તો ગામડામાં છે ને ઓનલાન પેમેન્ટ નો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે, અને જયારે અમે ડુંગરા વિસ્તારમાં ગ તં તો નેટવર્ક નો ઈસુ એટલો બધો વધી ગયો હતો. કે ત્યાં ઓનલાઈન પેમેન્ટ કોઈ યુઝ જ ન કરતું હતું, અને અમે વળી બધા ઓનલાઈન પેમેન્ટ યુઝ કરવા વાળા અને કોઈ પણ પૈસા ટ્રાન્સફર, કરી શકાય એટલે કે કેશ અમે પૈસા લઈ જ નહી ગયા હતા, તો અમારે ત્યાં જને ટ્રાન્સફર કરવાનું ખૂબ જ અઘરું બન્યું, અને અમે પૈસા જ્યારે ટ્રાન્સફર કરવા લાગ્યા હતા તો નેટવર્ક જ નથી આપતું હતું જેથી કરીને અમારે બીજા પરથીી પૈસા મામાંગવા પડ્યા કારણ કે અમારી પાસે કેશ જ ન હતું જેથી કરીને આપણે જ્યારે પણ કે કોઈ પણણ જગ્યા જઈએ તો આપણે થોડુંક કેશ પણ કેરી કરવું જોઈએ ઓનલાઈન પેમેન્ટના ભરોસે ન પણ બેઠવું જોઈએ કારણ કે કે જયારે ડુંગરા વિસ્તારમાં ને એવા વિસ્તારમાં જાય ને, તો ત્યારે નેટવર્ક ખુબ જ જરૂરી બને છે અને જો નેટવર્ક ના આવે, તો આપણે પૈસા ટ્રાન્સફર કરી ના શકીએ અને જેથી કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ ના ભરસે ત્યારે ન બેઠાય, અને ઓનલાઈન પેમેન્ટ એમ તો ખુબ જ સારી વસ્તુ છે પરંતુ જયારે નેટવર્ક ની વસ્તુ આવે તો ત્યારે ઓનલાઈન પેમેન્ટ ફીકું પડી જાય છે, અને ઓનલાઈન પેમેન્ટ ત્યારે ઉપયોગમાં આવતું નથી જેથી કરીને ડુંગર વિસ્તારમાં બધા ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ પણ નથી કરતા અને, લેતા પણ નથી કારણ કે ત્યાં ઓનલાઈન પેમેન્ટ લેવા સારું નેટવર્ક જ નથી, જેથી કરીને સરકારશ્રીને પણ, એવું નિવેદન કરશું કે પેલા તો નેટવર્ક સુધારો પછી ઓનલાઈન પેમેન્ટ આપણા દેશમાં આવશે, ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છે બધા લોકો ઉપયોગ કરતા થશે તો ખુબ જ આપડો દેશ આગળ વધશે, પરંતુ તેના સારું આપણે નેટવર્ક પણ સુધારવું પડશે તમારે શું કેવું છે આ બાબત પર?
હા તમારી વાત સાચી છે કે ઓનલાઈન પેમેન્ટ કરવામાં આપણને જ્યારે દિક્કત પડે જ્યારે નેટ ઓછું રહે ત્યારે નાણાં અટકી જાય, તેથી ગ્રાહકોને અને આપણને ખૂબ જ મગજ મારી પડે છે, તેથી જો તેઓ નોકરી કરતા હોય મહિને પૈસા જમા થતા હોય, અને જો નાણાં અટકી ગયા હોય તો આખો મહિનો ચલાવવામાં પણ મુશ્કેલી હોય, એટલે ઓનલાઈન પેમેન્ટ એ એમ તો સારી વસ્તુ છે, પણ અમુક ટાઈમ ખરાબ પણ છે અને તે નેટવર્ક નેટ નેટવર્કના આધારે રહે છે તેમમ કે તમે કહું તેમ, કે નેટવર્ક જોએ છે, અને જો નેટવર્ક ન ન હશે તો તેમાં પેલું ઓનલાઈન પેમેન્ટ નહી થશે.
હા આ વાત અમારી એકદમ સાચી છે અને મને પણ, આ વાત ખુબ જ અલગ લાગી કે નેટવર્ક નો ઇસુ એ ગંભીર બાબત થઈ રહ્યો છે, પરંતુ આજના આધુનિક યુગમાં આપણે, ઓનલાઈન પેમેન્ટ જો ઉપયોગ ન કરીશું ને તો આપડણે ખુબ જ પસાડી પડી જશું, કારણ કે ઓનલાઈન આજના આધુનિક યુગમાં આપણે કોઈ પણણ વસ્તુ જેમકે, આપણે કોઈ પણ વસ્તુ એમેઝોન એવી એપ પરથી મગાવવાનું હોય, તો આપડણે ઓનલાઈન પેમેન્ટ દ્વારા તે ડાયરેક્ટ પેમેન્ટ કરીને આપણે મંગાવી શકીએ છીએ અને, કોઈ પણ વસ્તુ આપણે ડાયરેક્ટ ઘર બેઠા ખાવાનું પણ મંગાવીકી ના દ્વારા જો ઓનલાઈન પેમેન્ટ આપણે ઉપયોગ કરતા ન થશ આપ આજના આધુનિક યુગમાં તો આપણે ખુબ જ પાછળ પડી જવાના છે કારણ કે આજના આધુનિક યુગમાં શું છે કે બધા ઘર બેઠા જ બધું પેમેન્ટ કરી દેતા હો છે જેમ કે લાઈટ બિલ હોય રિચાર્જ કરવું હોય. આ બધી બાબત હવે ઘરેથી જ થઈ જતી હોય છે, પેહેલાને શું થતું હતું કે, આ બધી વસ્તુ ત્યાં જઈને કરવી પડતી હતી જેમકે પૈસા આપણે કાઢવાના હોય, તો આપણે લાઈનમાં ઉભી રહેવું પડતું હતું એટીએમમાં જઈને અને ત્યાર પછી પૈસા કાઢવા પડતા હતા અને રિચાર્જ કરવા માટે નાની નાની બધી દુકાનો પર જવું પડતું હતું અને તેઓ આપણને રિચાર્જ કરી આપતા હતા, કારણ કે બધાને રિચાર્જ કરવા માટે બધાને અઘરું લાગતું હતું ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરવામાં, પરંતુ આજના આધુનિક યુગમાં શું હશે કે બધા જ હવે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા થઈ ગયા હશે, અને રિચાર્જ પણ પોતાના જ મારી ડેટા હોય. અને બિલ પેમેન્ટ પણ બધા પોતાના ફોન માંથી જ કરી દે છે, અને પોતાના આ માંથી જ કરી દેતા હોવાથી આ બધા ક્રાઈમ પણ ખુબ જ ઓછા થઈ જાય છે પરંતુ જે સાઈબર ક્રાઈમના લોકો, પણ બહુ વધી ગયા છે અને તેઓ આ બધી બાબતો પર ધ્યાન રાખી બધાને ફસાવી લેતા હોય છે જેમને ખુબ જ ઓછી આ બાબતની જાણ હોય તો જેથી કરીને એ બાબત પર ધ્યાન આપવું જોઈએ અને સાયબર ક્રાઈમ અટકાવવા માટે આપણે બધાને જાગૃત કરવા જોઈએ કે કઈ વસ્તુ ન કરવી કઈ વસ્તુ કરવી જેથી કરીને આ સાયબર ક્રાઈમ ઓછો થશે. અને બધાના પૈસા બચી જશે કારણ કે આ સાયબર ક્રાઈમ ના લીધે શું થાય છે કે, બધાના પૈસા ખુબ જ ગુમાવ્યા છે બધા લોકો એ અને આ બધા પૈસા ગુમાવવાથી સાયબર ક્રાઈમ ખુબ જ વધી રહ્યો છે, પરંતુ સાયબર ક્રાઈમને આપણે અટકાવી શકીએીએ બધાને જાણકારી આપીને. બધાને આપણે જાગૃત કરીને બધાને પ્રચારિત કરીને કે ઓનલાઈન પેમેન્ટ કેવી રીતના ઉપયોગ થાય છે અને તેનો, સારી રીત ઉપયોગ કેવી રીતના કરી શકાય શું કરવું શું ના કરવું આ બધી બાબતો ઉપ જાણ આપવી જોઈએ એવું મને લાગે છે તમારે શું કેવું છે?
હા તમારી વાત સાચી છે કે ઓનલાઈન પેમેન્ટમાં હમણાં સાયબર ક્રાઈમ ખુબ જ વધી ગયો છે, કે કોઈ પણ ઓ ટી પી મંગાવીને કે કોઈ પણ મેસેજ મોકલાવીને તેઓ, ઝડપથી આપણા બેંક અકાઉન્ટમાંથી સ્કેમ કરી શકે છે, અને આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે કોઈને ઓ ટી પી આપવો નહીં કોઈને પિન આપવો નહીં, તેથી આપણાં નાણાં સુરક્ષિત રહે, અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે નાણાં વ્યવસ્થિત રાખવા જોઈએ, અને આપણે સુરક્ષિત હોવું જોઈએ.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે આપડે ઓનલાઈન પેમેન્ટ વિશે બધાને, જાગૃત કરીશું અને તમે પણ તમારા ઘરને જાગૃત કરશો અને હું પણ, મારા ગામવાસીઓને બધાને જાગૃત કરશું, તો ચાલો ભાઈ આપડે મળીએ.
હા.